હલો.
શું કરો છો?
બસ કઈ નઈ આ જમીને બેઠા બોલ, તે જમી લીધું?
હા જમી લીધું, શું જમ્યો?
હમ તુંએર રીંગણ બટાકાનું શાક ખીચડી એવું.
બરાબર.
હા, બોલ.
બસ કઈ નઈ વરસાદ આવે આવે એવું છે પડતો નહીં પણ.
હા પડતો નહીં ગરમી કરી મૂકી છે વરસાદે તો.
હ, રોગચાળો ફેલાશે એ અલગ.
મારે તો અલગ મલેરિયા થશે એ અલગ.
ચાલુ જ છે બીમારીનું તો બાપા બધે તાવ ચડવું એવું બધું.
હા, ને બધા બીમાર ને આવા થઈ જતા.
હમ. પછી શું થયું તારે જી પી એસ સીના ક્લાસનું ચાલુ થયા?
હા ક્લાસ અમણાં એન્ટ્રન્સ લેવાશે પછી ચાલુ થશે.
હમ, બરાબર છે.
એક્ઝામ છે જુલાઈના પંદર તારીખની આજુબાજુ.
હમ, બરાબર છે.
ત્યાં તો ઓનલાઈન બેચ ચાલુ છે.
ઓહ બરાબર.
અને અમણાં તો એક્ઝામ સપ્ટેમ્બરમાં એક આવવાની છે ત્યાં સુધી તો કોઈ છે નઈ. એ બી ક્લાસ થ્રી વાળી છે એવું છે.
અમારે એવું છે અવે કોલેજની એક્ઝામ સપ્ટેમ્બર નવરાત્રી ચાલુ થશે ને. એના પેલા આવી જશે. એક્ઝામ, અને એક નવરાત્રી પછી છે એક્સટરનલ.
સરસ તો તો નવરાત્રી સારી જશે હને?
હા નવરાત્રી આવી જશે દિવાળી આવી જશે તહેવારો આ વખત તહેવાર નઈ બગડ હે.
હમ પણ વરસાદનું શું નક્કી ગઈ સાલ કેવો નવરાત્રીમાં પડ્યો હતો.
એજ ને વરસાદનું નક્કી નહીં કશું અત્યારે પડતો નહીં જઈએ ને તો નવરાત્રીમાં આવી જશે.
આ જુનાગઢ સાઈડ કેટલો બધો પડ્યો ખબર છે, જે નીચાણ વાળા વિસ્તાર વિસ્તારમાં રહેતા હોય ને લોકો અમને તો બારબી નઈ નીકળવાનું હોય.
બાર નઈ નીકળવાનું અને અમુક વિસ્તારમાં તો પૂર જેવું ગાડીઓ નેક્ટવા બધું. તણાય જવાય એવું છે.
હા તો શું કરવાનું? આ બાજુ નવ સારી વલસાડ એ બાજુ બી બોઉ જ પડ્યો.
નહીં પડતો ને તો સેજ બી નહી પડતો અમુક એરિયામાંને જ્યાં પડે છે ને તો. ધોધમાર બધું તણાઈ જાય એમ.
હા એવું જ કાય.
હમ.
બ તો શું કરવાનું બછું.
કંટાળો આવે બા્પા.
બી હો તો ખબર છે?
હમ, આજે તાપ હતો. ઉકળાટ એટલો થાય છે ને હમણાંનો તો બે દિવસ પડીને પાછો બંધ થઈ જશે.
આગાહી છે હું શું ખબર પડે છે કે કેમ.
હમમ.
જે
અરે મારી એક ફ્રેન્ડને છે ને પેલા જી પી એસ સી ના ને એવા ક્લાસ કરવાના હતા. તત થોડી કેના ઇન્ફોર્મેશન આપ ને કે શું શું કરવાનું હોય છે એમ તો એને કવું. તો ચાલુ કરે ને કોલેજ ની જોડે જોડે.
અચ્છા તો એમાં શું હોય જો પેલા તો એને સિલેક્ટ કરવાનું, કે ગુજરાતી મીડિયમમાં કરશે કે ઇંગ્લિશ મીડિયમમાં કરશે. બિકઝ પ્રિલિમ્સ એક્ઝામ ઇંગ્લિશ ને ગુજરાતી બંને હોય. પછી મેન્સ પણ હોય છે બરાબર.
હમ.
તો મેઇન્સ એક્ઝામ ગુજરાતી અને ઇંગ્લિશ એમાંથી આપણે જે સિલેક્ટ કરેલી હોય ને એ ભાષામાં આપવાની હોય. એના પાંચ પેપર આવેલા હોય.
હમ.
એ રીતનું હોય, એમાં પ્રિલિયમ્સ નો સિલેબસ હોય માનો કે હિસ્ટ્રી. વિલિયમ્સના સબ્જેક્ટમાં, હિસ્ટ્રી, પોલટ. પછી જીઓગ્રાફી, ઈકોનોમી. કરંટ અફેર્સ એમ અલગ અલગ બધા સબ્જેક્ટ હોય છે.
હા, બરાબર.
પછી છે ને મેન્સના બી હોય એમાં કરંટ અફેર્સ છે, ને એ અલગ અલગ રીતે હોય.
ડેલીનું હોય છે ને કરંટ અફેર્સ તો
ડેલી કરં ડોકરસ આવતા હોય પણ એમાં કેવું હોય. ડિફેન્સ ટેકનોલોજી પછી ડિફેન્સ ટેકનોલોજી, આપણે પછી અનેને શું. ઓ કેવાાઈ આ પર માણુને અરે એને સારું કંઈક કહે છે એમ. ન્યુક્લિયર ન્યુક્લિયર પાવર સ્ટેશન ને ન્યુક્લિયર ટેક્નોલોજી. એના રિલેટેડ બી પૂછાય છે પછી સાયન્સ અનેડ ટેકમાંથી પૂછાય. પણ એ બધા સબ્જેક્ટ કેવા, કે એનું ડિફેન્સ તો તો અત્યારે ઘણું બધું બધું આમ કરંટમાં જ આવતું હોય, તો એના બેસ પર પૂછાય એમ.
હમ. બરાબર.
અને હિસ્ટ્રી કેવું હોય કે હિસ્ટ્રી હોય હિસ્ટ્રી પણ એને કરંટ જોડે રિલેટ કરવાનું. એ રીતનું પૂછાય, જેમ કે આપણે ઈન્ડિયાની વાત કરીએ આપણે, અત્યારે તો જ્યારે લાલ કિલ્લો બન્યો હતો.
હા.
ત્યારે છે ને એના આર્કિટેક્ચર કોણ હતા, એ ત્યારે અ બે આર્કિટેક્ચર હતા જેમણે પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃ તો તેમાં મિક્સ બનાવ્યો હતો એને બંનેના નામ કેવા હતા, એડવિન બ્લુ ટિનિયસ અને હર્બટ બ્રેકર, એ બંનેઓ અમે એ બંનેની જે પહેલું મૂળ મૂતિ સ્થાપત્ય હોતું ને, મૂતિ ફતતે જે લાલ કિલ્લામાં એમના નામનું જે એને અત્યારે ભારતીય સ્થાપત્યના એ રાજાજી નામના જે સ્થાપત્ય કલામો માહિર હતા. તાને, એમની મૂર્તિ લગાવવામાં આવી. તો પેલું હિસ્ટ્રી ત્યારનું છે. પણ કરંટતા રિલેટ કરે છે. અત્યારે કરંટમાં એમની મૂર્તિની જગ્યાએ કોની મૂર્તિ છે આ તે શું. તો આ રીતનું પૂછાય એમ.
બરાબર.
અને આ ઇકોમાં તો સૌથી વધારે શું પૂછાશે? જી. ડી. પી. પવાર્ટી અનએમ્પ્લોયમેન્ટ એ રીતનુ પછી આ બજેટ એમાં શિક્ષણનું બજેટ એ રીતનું થાય. ક્વોલિટી તો ક્વોલિટી બંધારણ તો એ રીતનું જ પૂછાય. હા, જીઓગ્રાફી માં એ રીતનું હોય કે. માનો કે કોઈ અત્યારે આ આવી ગરમી ને હતું, તો વોલ્કેનોસ પછી આ જંગલના બધા બધા નાશ થાય છે, એ રીતનું પૂછે પછી આ વચ્ચે તમે સાંભળ્યું હશે ખબર. અને લાનીનો અલ્લીનો ના ઇફેક્ટના લીધે વરસાદ નહીં આવતો તો, એ કરણ
બરાબર.
એ રીતનું પૂછાય.
હા, એટલે એને એ કેહેતી તી કે પેલા છે ને, મારો આ સમાજને ને, એવી બધી ચોપ પડિયો પેલા વાંચવા ની હોય. છે ને, અ છ થી બાર ધોરણ ની કે, આઠ ની એ બધી તો કે એ વાંચીસ પછી એના પર સિલેબસ પર મેન સિલેબસ પર જઈશ. તો ખબર પડેને, જલ્દી એમ.
એટલે પ્રિવિયસ યર યુ. પી. એસ. સી માં કેવું પૂછાયું હતું, મેન્સો ક્વેશ્ચન હિસ્ટ કે જે સિંધુકીની સભ્યતા છે.
હા.
ત્યારે એકદમ સરસ હતું, એમ એ ટાઈમ આમ રસ્તાઓ કમ્પ્લીટ હતા, બધાના ઘર બી એવા હતા, અપ અપર લોવર એ રીતે ઘર ડિવાઈડ કરેલા હતા. ગટર વ્યવસ્થા હતી. પછી ગ્રીડ આમ ચોકડી પડે ને, એ રીતે બધાને રસ્તાઓની હતી, સ્ટ્રીટ લાઇટ લગાયેલી હતી. તો એ સિંધુ સભ્યતાનું જે નગર આયોજન હતું. એ તમને વર્તમાનમાં કઈ જગ્યાએ કામ લાગે છે, અને જો આા કામ લાગતું હોય તો, કઈ જગ્યાએ એમ? એ રીતના ક્વેશ્ચન પૂછાય આવી રીતે.
મેં એક સર્વે નો પ્રોજેક્ટ કર્યો ને, એના પર. થી ખબર પડી કે, આટલા ગુજરાત રાજ્યમાં જ આટલા બધા જિલ્લા જિલ્લા છે, અલગ-અલગ પણ તોય એ બધા જિલ્લામાંથી કેટલા લોકોને કેવી કેવી સમસ્યાઓ છે? અને અમુક જગ્યાએ તો પંદર દિવસે બે વાર પાણી આવતું હોય ને, એવી બધું છે સિચ્યુએશન. જગ્યાની કે આવી આવી ત. તકલીફો છે, લોકોને તો એ જીવતા હોય છે, એ લોકો બોલ
એવું થાય, સાચી વાત છે, એવું થાય.
એ છે. અમુક તો એવી એવી પાછા સર્વે મે એવું કે કે તમને તમે અમને ઘર બનાવી આપો કે, તમે અમને એવી યોજના અપાવો એમ. મે કીધું અમે તમને ઘર
થી સરકારી સર્વન્ટ નથી તો ઘર બનાવી આપીએ.
મેં કીધું અમે તમને ઘર બનાવી આપી એવી અમારી પરિસ્થિતિ હોત તો મેં પ્રોજેક્ટ ટચ કેમ કરતા હોત.
તારાથી સમજાવવાય એમ કે સરકારની આ આટલી બધી યોજનાઓ છે એ યોજનાનો તમે લાભ લઈ શકો છો એ રીતે.
જગ્યાએ આવાસ યોજના કરીને હોય છે ને સરકારે આપેલી જ છે એ યોજના. તો એમાં ફોર્મ ભરવાના જયારે ભી એની જાહેરાત પડે. પેપરમાં એમાં બધે આવતું હોય છે, ન્યૂઝ મોટા મોટા હેડલા હેડલાઈનમાં ભી આવતી હોય છે. તમે કીધું એ સાંભળો તમે એ જોવો. તો એના ફોર્મ ભરો તો તમને સરકાર આપશે લોન નહી એક ટાઈપની. પણ એ તમને પૈસા જ આપે
હા હપ્તે થી પૈસા આવે પછી આપણે બનાવવું એ રીતનું મકાન બને.
બનાવાય એમ, પણ એ પાછા એ લોકો એમેય એવું કે કે ફોર્મ ભરી દઈએ ને પછી આગળ થી કશું થતું નહી. જે વચોટિયા મોદી તો કે આપણને પૈસા આપે જ છે. પણ જે વચ્ચે ના હોય છે ને એ લોકો પૈસા ખાઈ જાય છે કે.
સાચી વાત છે.
તોમે કીધું હવે એ તો તમેનું મેં કીધું બધા એ વસ્તુ ફેસ કરી રહ્યા છે હવે શું કરીશો.
ભ્રષ્ટાચાર છે ન ભ્રષ્ટાચાર રહેવાનો દેશમાં.
હા અને અહિયાં ભારતમાં તો રહેવાનો જ બીજે બધે તો તોય છું છે.
અરે અત્યારે ક્લાસ વન ટુ ઓફિસ જેટલો કરપ્શન નથી. કરતા ને, એટલું ક્લાસ થ્રી વાળા કરે છે, લાઈક કે તો આપણે એમની જોડે પહોંચવા સુધી જ પહેલાં ભાઈને દસ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા એ રીતનું ડોનેશન હોય કે તમારા જોબ જોઈએ છે તમારે ઇન્ટરવ્યુ બેસવાનું. તો તમે ઇન્ટરવ્યૂના એક્સપર્ટ જોડે જાઓ ને પહેલાં પ્યુને જ એટલા પૈસા માગેલા હોય એણે જ.
હા એવું જ હોય છે.
તો જે સારી એવી પોસ્ટ ઉપર છે ને, એ નથી કરતા. એટલે કરતા હશે એમના એનું, પણ આવું એમ પણ આ ક્લાસ થી વાળા જે પ્યુન અને ક્લાર્ક હોય. એ બહુ મોટા પાયાનું એ લોકોનું ચાલતું હોય એમ.
હા.
આ નહી આપણે ટ્રાફિકમાં જ નહી જોતા?
એજ ને નાના નાના વાળા જ બહુ આવું કરતા હોય છે.
પણ ટ્રાફિક માં બીજું કેવું ચાલતું હોય નહી જો તો આપડે પોલીસને પૈસા આપી દીધા એટલે પતી ગયું.
હા એજ ને, સારું ચાલ મને એક બીજો ફોન આવે છે હું તને પછી કરું. હા સારું સારું, એક